હેલો
હલો કેમ છો
મજામાં
શુ કહો
હું તો સુતો હતો
સુવા સિવાય તમારી પાસે બીજું કોઈ કામ નહી હોતું
હું એને એકદમ વેલ્લા હુ
સોરી શું છો તમે
એકદમ આમ કામ વ ગર નો માણસ છું.
અચ્છા કામ વગર ના માણસ છો
હા હું અમને સ્ટડી કરું છું એટલે હું હાલ દસમું પાસ કર્યુંવે.
અચ્છા કેમ જેઠ્ઠ બોલા છો. હમ્મ તમારા ટકાથી મને ખબર છે તમારે ના ના મને ખબર છે ના હા. લે હ. તમને મુવી માં કઈ મુવી ગમે
ધુરંધર તેરે ઇશ્ક મે પછી વાજના.
હ હ. ધુરંધર માં સ્ટોરી શું છે આમ.
ધુલંદર માં પેલો અમજવાય ને એ જાય. છે. પાકિસ્તાન.
કેમ?
એ બધું ડિટેલ્સ કાઢવા. પાકિસ્તાન જસકિરત નામ હોય એનું એ આપડો યાનો જોઈશું કેવાય પંજાબ નો હા પહી જાય ત્યાં પછી ત્યાં એ બોમ્બ ફોડે ગન ચલાવે ને બધું કરે.
અચ્છા અચ્છા અચ્છા બરાબર.
હા ના મને કઈ જ બનાવતા નહી આવડતું મને ખાલી પાસ્તા બનાવતા આવડે પાસ્તા ને મેગી. પાસ્તા જો હું પેલા ને પાસ્તા ને થઈ જવું પછ એને બનાવું.
હે. એટલે?
એટલે જો હું એને પાસ્તામાં પેલા પાસ્તા ને બાફુ પછી ત્યાં સુધી બધું બીજું શું કેવાયને વેજિટેબલ્સ ના ચોપિંગ કરી દઉ.
ઓકે.
પછી પાસ્તા એકદમ બોઈલ થઈ જાય ને
હમ.
એના નિકાલ લઉ પછી બધા દેવાય ને વધાર આપવું પછી એમાં પાસ્તા નાખું અને પાસ્તા લ અડી મેગી તો પાણી મેગી બીજું બસ અને મસાલો પૂરો હા પો
હા તો એવું તમે ટ્રાય કરી શકો છો નવી જ માં એવું કઈ નથી. નવી રેસીપીમાં એવું છે કે તમારે સૌથી પેલા લસ લેવાનું શું લેવાનું.
લસન
લસન હા હા કા
લસન ક્યાંથી આવ્યું
હું તમને કઈ રહી છું અનેને
હમ
સૌથી બ તમારે લસ લસણ લીધા પછી. તમારે તમારે
હા હા મારે
હા લસણા લસણ અને લાલ મરચું આવે ને લાલ મરચું. એ ખાંડી માં ખાંડી દેવા. સુત્રણ ખાણી માં ખાંડી દેવ હમ ખાડ્યા બાદ. તમારે તેને અ બટર લેવાનું કા તો તમે આ બટર લઈ શકો તેલ લઈ શકો કે
હ એઆઈ છો તમે એઆઈ.
બે મિનિટ. લઈને તમારે એ શું કેવાય ફ્રાય કરી દેવાનું. ઓકે ટ્રાય કર્યા પછી. તમારે થોડું એની અંદર જે તમારે વેજીિટેબલ નાખવા નાખીને શેકવા દેવાનું. ઓકે પછી એને સેકીને થોડું દૂધ એડ કરવાનું શું આપવાનું દૂધ દૂધ એડ કરવા પછી થોડું પા પાણી એડ કરવાનું પસી એડ કરીને મિલાય ને પછી મેગી નાખી દેવાની અને મેગી ને પહેલેથી બાફીને થોડી કચ કચી રાખવાની.
હા વે આટલું બધું કોણ કરે. હ કતા પાસ્તાના બનાવ્યો શાંતિથી.
તો પાસ્તામાં તમારે વેજીિટેબલને બધું કાપવું ના પડે.
તો બાઈ. મારે આ બધું પ ખાંડવું ના પડે ના ના. આવું પણ બઉ ટાઈમ લાગે.
સારું મને એમ કહો કે એક્ટિવામાં એક્ટિવાને બધા પાર્ટસ વિશે મને સમજાઈ દઉ.
જુઓ પેલા તો એમાં હોય ટાયર પછી હેડલાઈટ અ આપડે ગે અને બેટરી
હમ
પહી ઇન્જિન પછી પેટ્રોલ ટેન્ક અને પછી પછી હો હોન પછી અ સેલ.
ઓકે ઓ
સાઈડ લાઈટ. દેવા માટે સાઈડ પેલા શું કેવાય આ ઇન્ડિકેટર સાઇડ ઇન્ડિકેટર.
એવું અ તમે ક્યાં તમે ક્યારે તે ગુજરાત ફર્યા છો?
હા મુ મુ ગુજરાતમાં નો જન્મ્યો છું ગુજરાત મારી જન્મભૂમિ.
એવું. અચ્છા ગુજરાતમાં ફરવું હોય તો તમે મને કઈ જગ્યા રેકમેન્ડ કરી શકો.
ચાંદલોડીયા અમદાવાદ
બીજું
બીજું જો તમારે ગુજરાતમાં ફરવું છે ને
હમ.
તો તમને તો હ હમ આપડે પાવાગઢ દ્વારકા એ બધે હું તમને કહું તમને ધાર્મિક સ્થળ ગમે કે ભાઈ
બધા બધા બધા
તો તમને પોલો ફોરેસ્ટ પછી આપડે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યનિટી અ સુરત ટૂંકમાં ડાયમંડ સીટી
હમ.
વેલ મારે હવે થોડું કામ છે તો હું તમને પછી
એક મિનિટ એક મિનિટ સાંભળો. હલો.
હા બોલો.
દસ મિનિટ વાત કરવાની છે તમારે.
નો નો નો
હું પપ્પાને કોલ કરીશ.
હા કરી નાખો મને બહુ એમનાથી બીક નથી લાગતી.
હું પપ્પાને એવુ પણ કહીશ કે તમને કોઈનાથી બીક નથી લાગતી.
હા કહી દેજો ડરે છે કેમ તો
તમે સ્કૂલમાં શું ભણ્યું?
આજે મેં સ્કૂલમાં કઈ જ નહી ભણ્યું.
તો તમે સ્કૂલ ગયા. તો ક્યાં
સ્કૂલ આપડે શું કેવાય મસ્તી કરવા.
શું મસ્તી કરી.
ભાઈબંધોની ખેંચી બીજું શુ. એ મસ્તી ના કેહેવાય તમને યુ આર અ લેડીજ
તો એવી શું ખરાબ કરો છો તમે?
નો મેં ખરાબ મસ્તી નહી કરતા મે સ બોલ હું ખરાબ મસ્તી નથી કરતો હું ખાલી કઉ છું તમને
બરાબર તમને બીજું શું શું આવડે કચરા
મને બધું જ આવડે છે.
શું પણ
જો મને ખાવાને તો આવડે કચરા પોતુ કરતા ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ આવડે અને આપડે શું કેવા થોડું ધોતા આવડે.
હ હ એ કઈ રીતે ધોવો તમે
સાબુ અને પાણીથી.
કઈ રીતે.
તો સાબુ લઉં પછી પેલો શું કેવાય કુચો કેવાય ને કુચો
હમ્મ
એ લઉં પહી બધે પેલા ઘસી નાખું પછી પાણીથી ધોવું અને પહી વાયપરથી બધું ચોકડીમાં નાખી દઉ.
હમ્મ તમને ઢોકલી તડ તા આવડે પાપડ શેકતા
ના મને રોટલી નહી મને પ પુરી બનાવ તા આવડે મારી પુરી બહુ મસ્ત બને. પુરીમાં જોવો પેલા લોટ લઉું લોટ ને પેલા ગુંનથુ
હમ્મ -
બાંધુ પછી એના શું ઓડા રાઉન્ડ રાઉન્ડ શેપ માં એમને કટ કરું પહી પુરી વેલન વડે એને વણી નાખુ જસ્ટ સિમ્પલ
ઓકે ઓકે તમને જીમમાં શું ગમે?
જીમમાં મને ઘરેથી જવા નહી દેતા તો ડોન્ટ ગો ટુ પ્રસ ન
પણ જીમમાં એમને તમારે કરવા શું કર્યું
જીમ મારે અને મારા બોડીમાં કટસ લાવવા છે.
કટસ શું હોય?
કટ્સ અ એટલે બોડીના મસલ્સ ગેન કરવા છે પઈ તેમાં કટ્સ પડે. બોડી બને મીન્સ એક્સરસાઇઝ જુદી જુદી હોય જો જો લેગની હોય ચેસ્ટની હોય પછી શોલ્ડર હોય. પછી અ હેન્ડની હોય જુદી જુદી હોય બધી. ડાયટિંગમાં તો એ તો આપડે આપડો કોચ લખીને આપે એવું હોય. હમ હું ડાઈટિંગ તો નહી કરતો આ પણ જીમ જય તરફ
તો અત્યારે તો તમે બધું ખાતા હશોને.
હા મુગત ધુ જ ખાઉ છું.
હમ અગર તમે ડાઇટ કરો તો તમે બધું છોડી શકો.
હા અફકોર્સ અમને અમારે પર્સ અ
અચ્છા ઓકે બરાબર છે બરાબર છે બીજું કોવ તો ફ્યુચર પ્લાન શું છે આમ તમે ફ્યુચર માટે વિચારી છો કે તમારે શું કરવું છે શું નહી ભણવું જીમ સિવાય.
વારાય. એવું કઈ હાલ વિચાર્યું નથી બી નાનો છૂ તો આટલું બધું રોડ ના થાય. કોમ્પ્યુટરમાં મેં બઉ બધું શીખ્યું પણ મારે હવે વાત નથી કરવી બ તાઈ એમ બોરેડ ના હો.
હા.
ટેન મિનિટ હો ગયે હૈ
ગુજરાતી બસ ને નથી થ ખાલી બીસ સેકન્ડર કોને મને તું કોમ્પ્યુટર જાય છે
જો હું તમેં ને સારું કહો આ તમને શું ગમે મેં તમારા વિશે તો કઈ
મને તો બધું ગમે મારે પૈસા કમાવા છે નામ કમાવું છે ઘણું બધું
કેમ નામ કમાવું છે
પૈસાથી જ નામ કમાવાય ડફોડ
તમારું નામ નથી રાખ્યું હા બાય